હલો મિત્ર.
હા.
મારો અવાજ આવી રહ્યો છે? મિત્ર.
હા, તમારો અવાજ આવી રહ્યો છે.
આમ તો અત્યારે અડધો કલાક પેલા જમી આવ્યો એટલે હવે આરામ જ.
હા, તમારા મિત્રોને એવા બધા સારા છે.
હા, સારા જ છે.
ઘરે કેવું ચાલે છે.
ઘરે પણ સારું જ ચાલે છે.
તો તમે હવે ભણી રહ્યા છો કે પછી ઘરે જ છો.
અ અત્યારે મારી કોલેજ ચાલુ થઈ ગયેલી છે એટલે હું મારા ઘરથી દૂર હોસ્ટેલમાં રહીને મારી કોલેજ મતલબ કઈ રહ્યો છે.
કોલેજમાં શું લીધું છે.
અ મેં બીકોમ લીધું છે અને માર આ થડ યર છે.
હ તો તમે હવે ફ્રી છો.
હા ફ્રી જ છું.
તમે મને થોડો તમારો સમય આપ આપશો.
હા જરૂર.
હા.
ડિજિટલ ભારત જેવો અત્યંત મહત્વપૂર્ણ અને સમકાલીન વિષય પર મારો વિચારો રજૂ કરવાની તક મળે છે. તો આજે આપણે એવા યુગમાં જેવી જીવીએ છીએ જ્યાં ટેકનોલોજી વિના જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે. સવારે ઉઠવાથી લઈને રાત્રે સુૂઈએ ત્યાં સુધી આપણે કોઈને કઈ રીતે ડિજીિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છે. તો મોબાઈલ ફોન ઓનલાઈન શિક્ષણ ઇન્ટરનેટ ડિજિટલ પેમેન્ટ હોસ્પિટલો બેંકો ને વેપારી આ બધું આજે ડિજટલ બની રહી છે. તો ડિજિટલ ભારત એટલે શું તો કે ડિજિટલ ભારત એટલે એવો દેશ જ્યાં દરેક નાગરિકને ટેકનોલોજીની મદદથી સરળ ઝડપી પારદર્શક અને સુરક્ષિત સેવાઓ મળે ડિજિટલ ભારતનું અર્થ માત્ર સ્માર્ટફોન ચલાવો કે ઇન્ટરનેટ વાપરવાથી નહી પરંતુ ટેકનોલોજીને વિકાસ નું સાધન બનાવિશ તો તમે થોડું મને કહશો?
હા એમ મે બધી વાતો કરી કે આજના સમયમાં ટેકનોલોજી ખૂબ જ વધી પણ ગઈ છે તો એમાં આપડું ભારત દેશ વિશે પણ જોઈએ તો જયારે આપણો જન્મ થયો હતો ત્યારના સમયમાં આપણે પણ જોયું છે કે ત્યારે એટલી બધી ટેકનોલોજી નહી હતી. અ મોટી મોટી કંપનીઓ પણ જોઈએ તો ત્યાં વર્કર જ કામ કરતા હતા. પરંતુ આજના સમયમાં આપણેે જોઈએ. તો દરેક જગ્યાએ આ ટેકનોલોજી આવી ગઈ છે ભારતમાં જોઈએ તો વિદેશની કંપનીઓ પણ અહિયાં આવીને કાર્ય કરે છે જે પોતાની દેશ ની ટેકનોલોજી અહીં લાવે છે. એના કારણે પણ દેશમાં આપણા દેશમાં ઘણી બધી એવી ટેકનોલોજી આવી ગઈ છે. અને આજે જોઈએ તો આપણને દરેક જગ્યાએ ટેકનોલોજી જોવા જ મળે છે. હવે આપણેે સામાન્ય રીતે મોબાઈલ વાપરતા હોય તો એ મોબાઈલ ફોન અને એ જેના પર કાર્ય કરે તે ઇન્ટરનેટ એ દરેક વસ્તુ પણ એક ડિજિટલ જ છે હવે. એમાં પણ આપણે હવે તો ઘણી બધી એપ્લિકેશન્સ આવી ગઈ છે આપણે ઘર બેઠા બેઠા. કઈક સામાન મગાવવો હોય એ મગાવી શકીએ કઈક જમવાનું મગાવવું હોય તો એ પણ મંગાવી શકીએ. અને જે બેંકિંગ સેક્ટરને લગતા કાર્ય છે એ. પણ આપણે ઘર બેઠા કરી શકતા હોય છે. તો આજે એમ જોઈએ તો ભારતમાં પણ ઘણી એવી ટેકનોલોજી આવી ગઈ છે. કારણેિજલ થઈ ગયો છે હવે તો એના ઉપર ઘણા બધા કાર્યો પણ ચાલે છે કે ડિજિટલ ઈન્ડિયા તો એના વિશે તમે કઈ કહેશો?
મ ત્રણ જરૂર થ તો ભારત સરકારે વર્ષ બે હજાર પંદર માં. ડિજિટલ ઇન્ડિયા અભિયાન શર કર્યું હતું. તેનો મુખ્ય હેતુ ભારતને ડિજીટલ રીતે. સશક્ત સમાજ અને જ્ઞાન આધારિત અર્થતંત્ર બનાવવાનો હતો. તો ડિજીિટલ ભારતના આપણે થોડા ફાયદા. અ. બ આ વિધાર્થીઓ પણ અહીં ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે. વિીડીયો લેકચારસ ઇ બુક્સ ઓનલાઈન પરીિકક્ષાઓ અને ડિજિટલ લાઈબ્રેરી દ્વારા ગુણવત્તા અયુક્ત શષ સ બન છે . દૂરના ગામડામાં રહેતો વિદ્યાર્થી પણ દેશના શ્રેષ્ઠ. શિક્ષક શિક્ષકો પાસેથી શીખી શકે છે. આરોગ્ય ક્ષેત્રે પણ સુધારો કરવામાં આવે છે જોકે. ઓનલાઈન, અપોઈમેન્ટ ડિજિટલ. અને આરોગ્ય સંબંધિત માહિતી હવે. સરળતાથી ઉપલબ્ધ છે જોકે દર્દીઓનો. સમય અને ખર્ચ બંને બચે છે. અને જો ઓનલાઈન હિસાબે જોઈએ તો. આજે આપણે યુપીઆઈ ક્યુઆર કોડ. પછી મોબાઈલ બેંકિંગ અને અન્ય ડિજિટલ માધ્યમો દ્વારા. સેકન્ડોમાં પૈસા મોકલી શકીએ છીએ. રોકડ રાખવાની જરૂર ઓછી થઈ ગઈ છે. ની વ્યવહારો ખુબ વધુ સરળ બન્યા છે, એમ જ જવા. એતો તો ખેતી ક્ષેત્રે પણ- ખેડૂતો હવામાનની માહિતીમાં એ છે કે બજાર ભાવ જાણી શકે-. પાક વિશેની સલાહ અને સરકારી- યોજનાઓની માહિતી મોબાઈલ દ્વારા મેળવી શકે છે. અને તેમજ વેપારી વેપાર અને રોજગારીની હિસાબે જોઈએ તો નાના વેપારીઓ પણ હવે ઓનલાઈન પોતાના ઉત્પાદનનો વહેચી શકે છે. ડિજિટલ માર્કેટિંગ અને ઈ કોમર્સના કારણે નવા વ્યવસાયને રોજગારીની તકો વધી છે. તો આ ડિજિટલ વિશે તમે હજુ કઈ કહેશો મને?
ખુબ જ મોટી બાબત પણ છે કે હવે આજના દરેક ખેડૂત કાનઠ છે અને ઘણા બધા એવા જે ટ્રેક્ટર ના રિલેટેડ સાધન હોય એ પણ હોય છે. તો એના કારણે એમની ખેતી ખુબ જ સરળ બની છે અને બીજી રીતે પણ જોઈએ તો હવે દરેક કિસાન પાસે મોબાઈલ ફોન હોય છે. તેમાં ઇન્ટરનેટ હોય છે જેના કારણે તેની જે પણ માહિતી જોઈતી હોય ઈઓ એમાં મતલબ દવાઓ વિશે કે પછી- વરસાદ વિશે, હવામાં તો એ માહિતી જાતે મેળવી શકતો હોય છે એના કારણે એને પણ ખૂબ જ- મદદ મળતી હોય છે પાક વિશે. તો એમ જોવા જઈએ તો આજનું જે ડિજિટલ ઈન્ડિયા સે એમાં ઘણા બધા- આપણને ફેસિલિટીઓ મળે છે અને ઘણા બધા એના - ફાયદા પણ થયા સે પણ એની સાથે એક- મતલબ ગેરફાયદા પણ આવી ગયા છે કે હવે મોટી મોટી કંપનીઓ- કે દરેક જગ્યાએ મશીનો આવી ગયા સે જેના કારણે જ્યાં- પેલા ઘણા બધા વર્કર્સ કામ કરતા- હતા તેની જગ્યા હવે મશીને લઈ લીધી છે. જોકે એ આપણને સારી રીતના અને ઝડપથી કામ કરી આપે છે. પણ જે રોજગાર મળતો હતો તે રોજગાર મળતો બંધ થઈ ગયો છે. જેના કારણે આપળા એક તો આપળા દેશમાં- ઘણી બધી વસ્તી છે વસ્તીમાં આપણો દેશ નંબર વન પર છે. ને ત્યાં આવી મછઓ ના આવવાના કારણે- લોકોને જે કામ મળતું હતું તે બંધ થઈ ગયું છે. કેમ? જેના કારણે બેરોજગારીમાં પણ આપણા દેશમાં ઘણો બધો વધારો થયો છે. તો એના ગેરફાયદા છે તમે કઈ કહીશો?
હા હા જરૂરથી મિત્ર! તો એમ જવા જોઈએ તેના ગેરફાયદા એ પણ છે સાઈબર ક્રાઈમ થઈ શકે છે. ઓનલાઈન છેતરપિંડી થઈ શકે છે. ડાટા ચોરી ખોટી માહિતી નો પ્રચાર- પછી ડિજિટલ- સાક્ષરતાનો અભાવ વગેરે જેવા કારણે એના ગેરફાયદાઓ જેવા છે. આ પડકારોનો સામનો કરવા માટે- જાગૃતિ કાયદાઓનું પાલન અને જવાબદાર ડિજિટલ- ઉપયોગી જરૂરી છે. તો આપણે શું કરવું જોઈએ તો અજાણી લિંક પર ક્લિક ન કરવું ઓટીપી અને પાસવર્ડ કોઈને ના આપવું. મજબૂત પાસવર્ડ રાખવો- સોશિયલ મીડિયા પર સાચી માહિતી જ શેર કરવી. ટેક્નોલોજી નો ઉપયોગ વિકાસ માટે કરવો. સમય બગાડવા માટે નહીં. ભારતનું ભવિષ્ય એમ જોવા જઈએ તો આવનારા સમયમાં. કૃત્રિમ બુ્ધિ બુદ્ધિતા એ આઈ રોબોટિક ફાઈવ જી- ક્લાઉડ કોમ્પ્યુટિંગ ડ્રોન અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ જેવી ટેકનોલોજી ભારતના વિકાસને વધુ ઝડપ આપશે જો દરેક નાગરિક ડિજિટલ રીતે સશક્ત બનશે તો ભારત વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થામાં વધુ મજબૂત બનશે. એમ. હું વધારે કઈ કહેવા નહી મામાંગતો પરંતુ અંતમાં એટલું જ કહીશ કે મિત્રો ડિજિટલ ભારત માત્ર સરકારની યોજના નથી પરંતુ એકસો ચાલીસ કરોડ ભારતીયનું સંયુક્ત સ્વપ્ન છે ટેકનોલોજી નો સમજદારી પૂર્વક ઉપયોગ કરીને આપણે ભ્રષ્ટાચાર મુક્ત પારદર્શક, આત્મ નિર્ભર અને વિકસિત ભારતનું નિર્માણ કરી શકે છે તો. આપણે સૌ મળીને મિત્રો. સંકલ્પ કરીએ કે ટેકનોલોજીનો ઉપયોગ દેશના વિકાસ સમાજની પ્રગતિ અને માનવતાની સેવા માટે કરીશ તો તમે તમારો કિમતી સમય આપ્યો. એના બદલ હું તમારા આભાર માનું છ.
તમે પણ ઘણી સારી એવી વાતો કરી અને મને ખુબ જ ઘણું બધું જાણવા મળ્યું. તો વાતો કરવા માટે ખુબ ખુબ આભાર.
અનુ તો મળીએ.
હમ.